હેલો.
હલો નમસ્તે કેમ છો હલો
તમે કેમ છો?
બસ મજામાં-મજામાં-મજામાં. હા બોલો.
બીજું શું ચાલે છે? બસ કઈ નઈ આજ મોબાઈલ લઈને બેસેલી હતી આ બધું કેટલું બધું બતાવે છે મોબાઈલમાં કે હમણાં આજકાલ આ અ બધું કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે દેશમાં તો એ બધું જો તી હતી મોબાઈલમાં.
બરાબર-બરાબર. શું અપડેટ છે આજની?
બસ અપડેટ તો આજ કે હમણાં આજકલ કેટલું બધું અહ દેશમાં નુકસાન થઈ રહ્યું છે. કેટલી બધી જગ્યા એ આગ લાગી રહી છે, કેટલી બધી જગ્યાએ મતલબ વરસાદને કારણે કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે, તો એજ બધું આવતું છે મોબાઈલમાં તો એ એ બધું જોતી હતી હું તો.
બરાબર-બરાબર, હા. તો ઘણા બધા એવા મુદ્દા હોય છે કે જે આ ન્યુઝપેપર માં અત્યારે ઘણા બધા લોકો જોતા હોય છે, અને નવું-નવું કંઈક એ કરી ટેકનોલોજી આવતી હોય છે, તો કંઈક એ ઘણી બધી મોટી સમસ્યા થતી હોય છે, અને ઘણા બધા એવા
તો આપણને મોબાઈલમાં પણ ખબર પડી જાય છે.
હા, બિલકુલ-બિલકુલ. ને ઘણા બધા સુધારા પણ આવતા હોય છે, એટલે એ પણ અત્યારે કે ને, મોબાઈલમાં તો અત્યારે ઘણી બધી એવી એપ્લિકેશનો આવી ગઈ છે કે અત્યારે તમે નામ તમે અત્યારે એના બોલો તો પણ ઓછા છે. અત્યારે બઉ બધી એપ્લિકેશનો આવી ગઈ છે એમ. શું કહેશો એના ઉપર તમે?
હા, એ તો છે જ. હવે આજકાલના મતલબ આજના ટાઈમમાં જે મોબાઈલ ફોન આપણા મતલબ જીવનમાં છે ને કેટલું આમ અહ ઉપયોગી બની ગયું છે. એક સમય એવો હતો કે આપણે છે ને મોબાઈલ માત્ર ખાલી વાતચીત કરવા માટે જ વાપરતા હતા. પણ હવે તો આજકાલ જે હમણાં મોબાઈલોમાં જે સ્માર્ટફોન અને જે મતલબ બધા મનોરંજન છે કે મતલબ કોઈ ભી શોપિંગ કરવું હોય, ઓનલાઈન કે એવી રીતે શોપિંગ કરવું હોય કે એવી ઘણી બધી જે છે તે આપણને છે ને મોબાઈલ ટેકનોલોજી દ્વારા આપણને મતલબ આ સ સરળ રીતે આપણને બધું અહ ખબર પડી જાય છે આ મોબાઈલમાં.
બિલકુલ-બિલકુલ, એટલે તમે કહો એમ કે ભઈ મોબાઈલ છે, તો એના ઘણા બધા ફાયદા હોય છે, અને ગેરફાયદા પણ હોય છે, પરંતુ ગેરફાયદા હોવાનું મુખ્ય કારણ એ પણ હોય છે કે અત્યારે ધીમે-ધીમે અત્યારે જે કરન્સી છે, આપણે જે ડિજિટલ જે નાણું છે અત્યારે મોબાઈલમાં જ આવી ગયું છે, તો અત્યારે તમે કોઈ પણ વસ્તુ તાત્કાલિક જ તમારી પાસે કેશ ના હોય તો તમે ઓનલાઈન પૈસા કરી શકો છો, અથવા તો કોઈ વ્યક્ ક્તિને ટ્રાન્સફર પણ કરી શકો છો. તો એના ઘણા બધા એવા અહ ફ્રોડ પણ થતા હોય છે, તો એના માધ્યમ થી ઘણા બધા ગેરફાયદા પણ થતા હોય છે, એટલે બહુ બધી એવી વસ્તુ છે કે અહ જે લોકો અજાણ હોય છે તો એના માધ્યમ થી બહુ બધી નુકસાન પણ થતું હોય છે લોકોને, એટલે મારું તો એવું માનવું છે કે દરેક વ્યક્તિ જે સ્માર્ટફોન યુઝ કરે છે તો ઘણા બધા એવા નિયમો છે કે જે એને એ વ્યક્તિ એ સમજવા જોઈએ. અને જેના માધ્યમ થી આવી વસ્તુ જે બનતી હોય છે, અને જે ઘટના ઘટતી હોય છે તો એનાથી વ્યક ઈ સાવચેત રહેતો હોય છે, અને વાત કરીએ બાળક ની કે ભઈ અત્યારે બહું જ ટ્રેન્ડિંગમાં છે કે ભાઈ બાળક જયારે જન્મે છે ત્યારે એના માતા પિતા હોય, એ તો અત્યારે જ, પેલા તો અમારા ટાઈમ ઉપર તો પેલા મોબાઈલ પેલા જે નોકિયા ના આવતા હતા આપણે કીપેડ વાળા એમાં. પેલી બેજ ગેમ આવતી હતી કે પેલી સાપ સીડી વાળી અને પેલી એક બોક્સ વાળી આવતી તી તો એમાં પછી છોકરાને મોબાઈલ આપે તો પછી કેટલું કેટલીક ઘડી રમી શકે એમ. અડધો કલાક, કલાક સુધી એ વ્યક્તિ રમશે એમાં પછી, એ મૂક કી દેશે મોબાઈલ એટલે જાજો ટાઈમ જે બાળક હતું એ વધારે. ક્રિકેટ છે કે પછી ઘણી બધી રમતો છે તો એમાં એ પોતાનો ટાઈમ. તે વિતાવતો હતો અને ઘણી બધી રમતો પણ રમતો હતો એમ ઘણા બધા ફ્રેન્ડ જોડે એમ. અત્યારે પછી આ સ્માર્ટફોન આવી ગયા છે તો બાળકને અત્યારે તમારે કોઈ પ શીખવાડવી પણ ના પડતી હોય છે કે બાળક જાતે જે વસ્તુ. હ મોબાઈલ કઈ રીતે ચલાવવો. અત્યારે એક વર્ષ ન બાળક હોય છે એ પણ અત્યારે તમે એને મોબાઈલ આપો જો તો. એ બાળક છે તે અત્યારે કઈ રીતે મોબાઈલ ચાલુ કરવો બંધ કરવો. કઈ રીતે આમાં આપડે શું જોવું એને અત્યારે બધી ખબર પડી જતી. હોય છે મન લે આ વસ્તુ એક. એ પ્રકારની છે એમ એટલે ખુબ જ અત્યારે ના. માતા પિતા છે તો એને પણ આ વર્ષ. વસ્તુ પર ખુબ જ ધ્યાન આપવું જોઈએ એમ એવું મારું માનવું છે એના વિશે શું કેહેશો તમે.
હા આ તો તમે બરાબર કેવો છો હમણાં તો શું. મોબાઈલ ના મતલબ ઘણા બધા ફાયદા પણ છે ને ગેરફાયદા પણ છે આ તો તમે બરાબર કીધું છે. જો ફાયદા તો એ રીતે જે મતલબ આપણને છે ને જો ઘણી બધી આમ દુનિયાભરની માહિતી. આપણને મતલબ એક સેકન્ડમાં જ મળી જાય છે આમ તો પળભરમાં જ મતલબ મળી જાય છે દુનિયાભરની માહિતીઓ અને મોબાઈલ ટેકનોલોજી તો હમણાં માનવ જીવનને તો એટલું બધું સરળ બનાવી દીધું છે અ તો આપણે મતલબ કઈ બી કામ હોય તો આપણે મોબાઈલ વે મતલબ કરી શકીએ છીએ અને એનો ગેરફાયદા પણ બહુ છે. તો એને કારણે છે ને મોબાઈલ નો આપડણે છે ને ઘણો મતલબ સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ આમ મોબાઈલ નો તો હા મોબાઈલ નો શું ફાયદો તો એ છે કે તેઓ છે ને મતલબ લોકો વચ્ચેનો જે સંપર્ક છે. તો તે સરળ અને ઝડપી બનાવે છે આપણને મતલબ દુનિયામાં કોઈ પણ ખૂણામાં બેસેલા વ્યક્તિ હોય કોઈ પણ સગા સંબંધી હોય તો આપણે તરત જ મોબાઈલ દ્વારા આપણે તેની સાથે વિડીયો કોલ કે વાતચીત કરી શકીએ છીએ. તો એ પણ એક સારું કહેવાય છે.
બિલકુલ બિલકુલ અને બીજું વસ્તુ પણ કહી શકાય જેમ કે બાળક કોઈ જન્મતાની સાથે જ હવે પછી રડે છે કે પછી કવરાવે છે કે પછી તોફાન કરતું હોય બાળક તો પછી એના માતા પિતા છે તે મોબાઈલ આપી દે છે. તો પછી એ મોબાઈલ માં જ મશગૂલ થઈ જતો હોય છે એમ એટલે ક્યારેક પછી એ પણ પ્રકારે પ્રોબ્લેમ થતી હોય છે તો એમાં જે વાઘ છે તે માતા પિતા નો પણ કહી શકાય છે એટલે ડેફિનેટલી હું તો માતા પિતા ન જવાબ કહી શકું કેમ કે આ બાળક જયારે જન્મે છે ત્યારે એ બાળકને કઈ રીતે આપણે એને ટ્રેન્ડ કરવું જોઈએ કે કઈ રીતે એને આ વસ્તુ થી અને આપડે આપણેે જો મોબાઈલ યુઝ કરતા હોય છે તો આપણને તો આટલી ખબર હોય કે આ મોબાઈલ ન યુઝ થઈ રહ્યો છે તો આપડે એના ફાયદા શું છે અને ગેરફાયદા શું છે અને કઈ વસ્તુ આમાં યુઝ ના કરવી જોઈએ તો એ જ પહેલેથી જ જો એ બાળકને શીખવવામાં આવે તો બાળક એ વસ્તુ કરશે જ નહી એ મને એક લિમિટેશન હોવી જોઈએ બાળકની મોબાઈલ જોડે. કે ભાઈ બાળક હજી નાનું છે તો જે એની આંખો પણ એટલી બધી કોમળ હોય છે કે તમે એને પછી ત્રણ ચાર ચાર કલાક સુધી સ્ક્રીન ટાઈમ કરાવો છો. તો પછી એ પણ એક વસ્તુ બહુ યોગ્ય નથી એમ એટલે તરત જ પછી ગમે તે્યા આંખમાં પણ પ્રોબ્લેમ આવી જતી હોય છે એમ એટલે એ પણ વિચારવું જોઈએ પેલે થી જ એમ બાળકને એટલે દરેક વસ્તુ વિચારવી જોઈએ અને જયારે બાળક મોટું થતું હોય છે ત્યારે ધીમે ધીમે વસ્તુ પછી ગેરફાયદા યુઝ એ બાળક કરશે જ અને બાળક કરવાનો જ છે પરંતુ એ વસ્તુને કઈ રીતે એરોપવી એ પહેલેથી જ નક્કી કરવું જોઈએ કે જેના માધ્યમથી બાળક એ વસ્તુ તરફ જે જઈ રહ્યો છે તો એ વસ્તુ આપડણે પોતે અનુભવી છે તો એ બાળકને આપણે શીખવાડવાવામાં કોઈ પણ પ્રકારની શરમ ના ભરીએે તો એવું મારું માનવું છે કે બાળકને પહેલેથી જ શીખવવામાં આવે તો એ બાળક પછી આજુબાજુનું જે વાતાવરણ હોય છે જે બાળક યુઝ કરતો હશે તો એનાથી પ્રભાવિત છે થશે પણ આટલો બધો નહીં થાય ઓછો થશે એમ કે જે બાળક માની લો કે કોઈ પબજી રમતું હોય બાજુ વાળું બાળક તો પછી તમે એને પેલે ટ્રેન કરેલો છે તો એ પછી વ્યક્તિ પબજી નહી રમવા જશે તરત જ કહી દેશે કે ભાઈ મારે નથી રમતી એમ એ વસ્તુ સારી નથી એમ
હા એ તો તમે કે તે બરાબર જ છે તો મોબાઈલ તો શું આપણે મતલબ જેટલું જરૂરિયાત મુજબ હોય તેટલું જ આપણે મતલબ અ યુઝ કરવું જોઈએ જેમ કે ઘરમાં છોકરાઓ હોય તો તે લોકોને પણ આપણે માતા પિતા એ ધ્યાન રાખવું જોઈએ કે અ મોબાઈલો તો ન આપવા જોઈએ છોકરાઓને કારણ કે તે લોકો માટે નુકસાન જ કેહેવાય છે એ પણ મોબાઈલ એક રીતે તો ફાયદા પણ છે ને ગેરફાયદા મતલબ આપણને મદદરૂપ પણ થાય છે જેમ કે હવે જો મોબાઈલ દ્વારા આપણે જેને અ મોબાઈલ દ્વારા મતલબ આપણે કોઈને એકબીજાને પૈસા મોકલવા હોય ફોન પે કરવાના હોય બિલ ભરવા હોય રિચાર્જ કરવું હોય તો એવી બધી બેંકની માહિતીઓ એ આપણને મતલબ મોબાઈલ દ્વારા ખુબ સરળતાથી મળી જાય છે અને વેપારી જેમ કે વેપારીઓ હોય તો તે લોકો મતલબ આવી રીતે અ ગ્રાહકો સાથે ઓનલાઈન ઓર્ડર લઈ શકે છે અને ડિજિટલ પેમેન્ટ પણ કરી શકે છે તો આમ ઘણા બધા ફાયદા પણ હોય છે
હા બિલકુલ બિલકુલ ફાયદા તો બઉુ જ બધા છે કે જેટલું પણ વ્યક્તિ સમજદાર હશે તો એ વ્યક્તિ મોબાઈલ ન એટલોું બધો યુઝ કરશે કે એનાથી તો પોતાનું આું જીવન પણ બદલી શકતું હોય છે એટલે એ પ્રકારની જો સમજ આવી જશે ને તો જે ગેરફાયદા છે એ ધીમે ધીમે ઓછા થતા જશે એમ એટલે ઘણા બધા એવા પ્લેટફોર્મ પણ આવી ગયા કે જેના માધ્યમથી હ ઘણા બધા એવા બાળકો છે નાના નાના કે જે અત્યારે અર્નિંગ પણ કરતા હોય છે એટલે એ પણ એક પ્રકારની સારી વાત કહી શકાય અને મારું તો એવું માનું ઘણા લોકો મેં ત્રણ ચાર લોકો ને પૂછેલું ને તો જેમ કે મોટી ઉંમર ના હોય તો એવડા લોકો એમ કે છે કે બાળકને મોબાઈલ ના આપવો જોઈએ મોબાઈલ બાળક ને બગાડતું હોય છે એમ તો મારો એક જ ક્વેશન હતો કે ભાઈ મોબાઈલ તો એક સાધન છે એ બાળક ને થોડો બગાડવા આવ્યો છે એ તો બાળક ને યુઝ કરતા ના આવડે યોગ્ય રીતે બાળક જ જો યોગ્ય રીતે યુઝ નહીં કરે તો પછી એમાં મોબાઈલ ન કશું વાક જ નથી એમ મોબાઈલમાં તો જે વસ્તુ આવે છે આવવાનીને ખરાબ અને સારી બને બાકને બાળકને કઈ વસ્તુ એમાંથી યુઝ કરવી ડિપેન્ડ છે, એમ એ વસ્તુ અત્યારે ખુબ જ જરૂરી છે એટલે એ સમજ ક્યારે આવશે ત્યારે હા જાતે જે બાળકને શીખવશે ત્યારે એ પ્રકારની એના સમજ બનશે અને ત્યારે જેનો યોગ્ય રીતે વિકાસ થશે તો પાછા મળીશું એક નવા ટોપિક સાથે ચાલો પાછા મળીએ આપડે ચાલો આવજો